હલો હલો
હલો
હલો કેમ છો? હેલો કેમ છો? શું કરો છો? હલો ક્લાઇમેટ ચેન્જ વિશે થોડી વાત કરીરીએ આપડે?
હા હા આ તો બહ સરસ ટોપિક છે,
હા, અત્યારે જો ને કેટલું ગરમીનુંું પ્રમાણ વધી રહ્યું છે, તો આ ક્લાયમેટ ચેન્જ નો કેટલો અભાવ આપણને જોવા મળી રહ્યો છે, ગરમી પ્રદૂષણ ના કારણે ક્લાયમેટ ચેન્જ થઈ રહ્યું છે, એટલું વાતાવરણ કમોસમી થઈ રહ્યા છે, કે વરસાદો નો સમય હોય ત્યારે ઠંડી લાગે ઠંડડે ક્લાઇમેટ ચેન્જની કેટલી બધી અર સ આપને જોવા મળે છે,
હા, તમારી વાત એકદમ સાચી છે આજના સમયે ક્લાઇમેટ ચેન્જ એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ આપણા એન્વાયરમેન્ટ માટે બહુ હાર્મફુલ બની ગયું છે,
સાચી વાત છે, બહુ હાર્મફુલ છે એટલે જ ને એન્વાયરમેન્ટ અ શું કેવાય કેટલું પ્રદુષિત થઈ રહ્યું છે, અને અ શ વાય વાતાવરણ ના ખરાબ અસરને લીધે ગરમીનુંું પ્રમાણ વધી રહ્યું છે. સ્તરમાં ગાબડું પડી રહ્યું છે, ઘણું થઈ રહ્યું છે
હા, એના પછી તે પૃથ્વીના સરેશશ તાપમાનમાં સત તત વધારો થવા ને કારણે પરિવર્તન આવ્યા છે એટલા બધ ગરમી વધી ગઈ છે કે આપણા ઓછો લેયર ફાટી જવાના તાર પર છે.
સાચી વાત છે. ઓ સંસ્કાર ફાટી જવાના કારણ છે. પ્રદૂષણ પછી ગંદગી બધાને લીધે શું કેહેવાય ક્લાઇમેટ ઉપર અસર થઈ રહી છે. વરસાદ નું અત્યારે જૂન મહિનો છે વરસાદ આવો અ જોઈ તેસ સમયે અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને જયારે શિયાળો દિવાળી ટાઈમ જયારે ઠંડી પડવી જોઈએ ત્યારે વરસાદ આવી રહ્યો છે તો કમ મોસમમાં ન પ્રમાણ ભી બવ શું કેવાય પરિવર્તન થઈ રહ્યું છે મોસમો બદલાઈ રહે છે. કમોસમી થઈ ગયા છે.
હા એકદમ સાચું કહો છો તમે અને તમે જોયો શો હાય ભાઈઓ. ગ્રીનહાઉસ અસર વધારીને પૃથ્વી વધુ ગરમ બનાવે છે. અને આના કારણે વરસાદની પદ્ધતિમાં પણ ફેરફાર જોવા મળે છે.
સાચી વાત છે. વરસાદ ફેરફાર ઘણો જોવા મળી રહ્યો છે. અત્યારે. હા, કોમસને વરસાદ થઈ રહ્યો છે. વાતાવરણમાં બહુ જજો ફેરફાર આપણને જોવા મળી રહ્યો છે.
હા અને આના કારણે ખે તી અને ખાદ ઉત્પાદને પણ અસર કરે છે. અનેક પ્રાણીઓ અને પક્ષીઓના રહેઠાણ નો નાશ પામી રહ્યો છે.
હા, સાચી વાત છે તમે સાચું કો છો. અત્યારે એના એના એના લીધે શું કેહેવાય બધી અસર થઈ રહી છે.
જે માનવ સર્જિત પ્રતિઓ આ સમસ્યાના મુખ્ય કારણો માંથી એક છે. આ પડે મનુષ્ય લોકો જ તે માટે જિ્મેદાર છીએ.
સાચી વાત છે, મનુષ્ય જ જવાબદાર છે ક્લાઇમેટ ચેન્જ માટે. અત્યારે તો જોવો ને કેટલું ખરાબ શું કેવાય અસર થઈ રહી છે વાતાવરણ ઉપર આપડે પ્ર પ્રદૂષણ કારીએે છીએ, વૃક્ષો કાપીએ છીએ. પછી શું કેવાય ગ ગંદ કી ફેલાવીએે છીએ. બવ બધું ખરાબ ખરાબ કરીએ છીએ.
આપણે વાહનો અને વીજળીનો ઉત્પાદ માટે જીવશમ ઇંચડ નો વધુ ઉપયોગ કરીએ તેનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. અને આના કારણે જંગલોમાં પણ અંધાધૂંધ કાપડી પણ હા. આ માટે રિસ્પોન્સિબલ છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શો શોભી લે છે તેથી વૃક્ષોની સંખ્યા ઘટાવાની સમસ્યા વધુ ગંભીર બની ગયો.
સાચી વાત છે, અતિશય વૃક્ષો નું કાપકામ વાહનો અને કારખાના માંથી નીકળતો ધુમાડો પ્રદુષણ માં સતત વધારો કોલસો, પેટ્રોલ, ડીઝલ અ જેવા ઈંધણો નો વધુ પડતો ઉપયોગ ગ્રીન હાઉસ વાયુ એ બધ તું જતું પ્રમાણ, જંગલો નો નાશ, વસ્તી વધારો આ બધા ના કારણે આપડે શું કેવાય આપડુ ક્લામેટ ચેન્જ થઈ રહયુ છે. હવામાનમાં પ પરિવર્તન ના બધા મુખ્ય કારણો છે અને પ્લાસ્ટિક અને અન્ય કચરાઓનું વધતું પ્રમાણ હમ
હા અને તમે જોયા જશો કે કેટલી જગ્યા અતિશ વરસાદ પડે છે, અને કેટલીક જગ્યા લાંબો સમય સુધી રહે છે. કેટલાક જગ્યા વરસાદના કારણે ત્યાં લોસ થઈ જાય અને કેટક સુખી જાય વરસાદના કારણે.
સાચી વાત છે, અત્યારે હવામાનમાં પરિવર્તનો કેટલી બધી અસરો જો મળે છે, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, વરસાદ અનિયમિત પડે છે, દુષ્કાળ. પૂર જેમ પરિસ્થિતિઓ સર્જાય છે, એમ.
હા અને પછી આ ક્લાયમેટ ચેન્જ ના કારણે માનવ ઉપર માનવ ઉપર પણ બહુ અસર થાય છે, અને લોકોને. સ્કીિનની પ્રોબ્લેમ અને ઘણા બધા. બીજા બીજા પ્રોબ્લેમ્સ થઈ રહી છે.
સાચી વાત છે, સમુદ્ર નું જળસ્તર વધે છે, ખેતીને નુકસાન થાય છે, પીવાના. પાણીની અછત છે. પ્રાણી અને પક્ષીઓને જીવન પર અસર થાય છે. માનવ સ્વાસ્થ્ય ખરાબ અસર પડે છે, કુદરતી આપત્તિઓમાં. ઘણો વધારો થાય છે.
અને હિમાલય અને બીજા પ્રદેશોની હિમ નદીઓ ઝડપથી ઉભ ઉગડી રહી છે. વધતા તાપમાનના કારણે ગરમીની લહેરો વધુ તીવ્ર બની જાય છે. પરિવર્તન માનવ સ્વાસ્થ્ય પણ ખતર ખતરનાક અસર કરે છે.
સાચી વાત છે, વધુમાં વધુ વૃક્ષોમાં તો આપડે અસરોને અટકાવવા માટે બધા સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ વધુમાં વધુ વ વાવા જોઈએ પક્ષો નું રક્ષણ કરવું જોઈએ પ્રદુષણ ઘટાડવું જોઈએ.
અને કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓના કુદરતી નિવાસસ્થાનો નાશ પામી રહ્યા છે. કેટલીક દુર્લભ પ્રજાતિઓ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે, પર્યાવરણ જાણવા માટે આબોહા પરિવર્તન રોકવું જરૂરી છે. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. અને જંગલમાં સંરક્ષણ કરવું જોઈએ.
ચલ હ સાચી વાત છે, વીજળી અને પાણીની બચતો કરવી જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
હા પછી સૌર ઉર્જા પવન ઉર્જા અને અન્ય નવીનીકરણીય ઉર્જા ન ઉપયોગ વધારે જોઈએ. જાહેર પરિવહનનોો ઉપયોગ કરીને ઊંધળનો વપરાશ ઘટાડી શકાય છે. અને પાણીનો બગાડ અટકળવો જોઈએ
સાચી વાત છે, પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા જોઈએ સ્વર ઉર્જા પવન ઉપયોગ વધારવો જોઈએ કચરા નું યોગ્ય સંચાલન કરવું જોઈએ કુદરતી સંસાધનોને સમજ જદારી પૂર્વક અને જરૂર હોય એ રીતે જ ઉપયોગ કરવો જોઈએ ખોટો બગાડ ન કર
હા તમે એકદમ સાચો કહો છો. અને સરકાર સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો સૌએ મળીને કાર્ય કરવું જોઈએ શાળાઓ અને કોલેજમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી જોઈએ. જોઈએ.
સાચી વાત છે, હવામાનમાં પરિવર્તનને ગંભીર પડકાર છે, તો પરંતુ આપણે સૌ મળીને તેની સામે લડી શકીએ છીએ, જો દરેક વ્યક્તિ પરિવારનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવે તો આવનારી પેઢી સ્વચ્છ હરિયાળો અને સુરક્ષિત પૃથ્વી આપી શકેશું અને વૃક્ષો વાવો પ્રદૂષણ ઘટાડો અને પૃથવીને બચાવો આજ આજ આપણા સમયની સૌથી મોટી જરૂરિયાત છે, તો આપડે શું કેહેવાય ભાઈ આ હમ્મ હવામાનમાં પરિવર્તન થઈ છે તો એને લઈને ખુબ તેને અસરકારક પગલાઓ લેવા જોઈએ.
મારી વાત એકદમ સાચી છે, જો આજે આપણે ક્લાઇમેટ ચેન્જને નો અને આપણા એન્વાયરમેન્ટ ન ધ્યાન રાખીએ, તો આપણી આવતી પેઢી માટેમાં તે બહુ ઉપયોગી બની શકે તે લોકો લોકો પણ આ બધા છે. ના ફાયદા ઉઠાવી શકે અને આજના યુવાનો આ ક્ષેત્રમાં મહત્વ ભૂમિકા નિભાવે છે, નાના નાના સકારાત્મક પગલા પણ મોટા પરિવર્તન લાવી શકે.
હા સાચી વાત છે, વૃક્ષોનુંજે કાપકામ થઈ રહ્યું છે તેને રોકવું જોઈએ, પછી જે વાહનો અને કારખાના માંથી ધુમાડાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, જરૂર પડે તો પ્રાાઈવેટ વાહનની જગ્યાએ સર ખી અને જાહેર પરિવહન નો ઉપયોગ કરવો જોઈએ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
હા જો પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરીને પર્યાવરણને બચાવી શકી છે. અને પૃથ્વી આપણું અમૂલ્ય ઘર છે, અને તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે, અને તેમાં સામે અસરકારક લઈને આપ આપને આવનારી પેઢીઓને સુરક્ષિત અને હરિયાળુ ભવિષ્ય આપી શકી છીએ,
સાચી વાત છે, હરિયાળું ભવિષ્ય આવી શકી છે પૃથ્વી નું શું કેવાય અ વૃક્ષો વાવી બધે તો ઘરની આસપાસ જ્યાં ખાલી જગ્યા હોય, ત્યાં બધે વૃક્ષો વાવીએ અને આપે પૃથ્વીનું શું કેવાય તાપ માન ઘટાડવામાં ભી ઠંડક મેળવવા માટે ભી ઉપયોગી છે, તો આપડે વૃક્ષો વધુ પડતા વાવ વાવવા જોઈએ,
હા, દરેક વ્યક્તિના નાના નાના પ્રયાસો પણ મોટા પરિવર્તન લાવી શકે. પૃથ્વી આપણું એક માત્ર ઘર છે, તેથી તેનું રક્ષણ કરવું આપણી ફરજ છે.
હ
ચાલો પછી આપણે મળીને વાત કરીએ, આ વિશે
કેવું
જય શ્રી કૃષ્ણ.